ના તમે કેમ છો
બસ બસ બધું મજામાં તમે કેમ છો
બસ બહુજ મજામાં તમે શું કેવો છો ત્યાં વરસાદ છે
વરસાદ તો આવી ચાલુ થઇ ગયું ભાઈ વરસાદ એટલે આવ્યો એટલે બહુ હમણાં એમ એકદમ વેધર જે કે ને વેધર એકદમ સારું થઇ ગયું પેલા બહુ તાપ લાગતું હતું
વાતાવરણ ના વિષય જ કે છે કે અહિયાં વરસાદ એટલે બહુ આજના ઉનાળા પછી વરસાદ જે આવે એ તો બહુ એટલે બહુ આનંદદાયક હોયને બહુ ઠંડક કરી દે આપણાને
એટલે આજે આટલે તમે જોવો આજ આજે આટલા તમે જો કે ભાઈ આટલે એટલું ઠંડક છે ને એટલું એ બધું છે ને ભાઈ કે કોઈ આટલા મરે તો ઉઘ જ નથી કે આપતું કે એમ જ કે ભાઈ એટલે ફરતા જ રહો એમ કેમ કે એટલો દિવસ પછી વરસાદ આવ્યો
બધાની ત્યાં વરસાદનું જુદું જુદું બધાની ત્યાં વરસાદનું જુદું જુદું હું એટલે ઝીણા ઝીણા ટીપકાઓ આવવાથી આપણે ખૂબ જ એટલે આનંદમય થઈ જાય છે તેનાથી આપણે જે બી ગરમી હોય કે કઈ બી હોય એ વધુ એટલે પુરાઈ જાય છે પેલોું વરસાદ એવું કહેવામાં આવે છે કે બહુ આનંદદાયક હોય છે તમે શું કેહો છો વરસાદ માટે શું એટલે તમારી રાય છે
મારો મારું એક જ રાય છે ભાઈ વરસાદ આવે તો બધાના ફાયદા રહેે એટલે આપડ ખેતરમાં ખેતરમાં એ લોકો કરે એ લોકોનો ફાયદો ને વરસાદમાં પાણી ઓછો એટલે મુંબઈમાં તમે જો પાણી ઓછો થઈ ગયું
બરોબર બરોબર કેમ કે નહી નહી હા જે પાણી ની કમી હોય કઈ જુદા જુદા જગ ઉપર ઘણા બધા જગા ઉપર એનાથી આ વરસાદ જે આવે તો એ લોકો માટે એ લોકો માટે બહુ કામદાયી અને આરામદાયી કોઈ છે એ કેક કોઈ ભી લોકોને બહુ ત્રાસ આવે છે વરસાદ લીધે તો રેવાનું એટલે જે બી છે કે રેવા વેવાનું જે પી આવે એ બઘુ અ છે એ વરસાદને છોડીને આપણે આગળ વધીશું આજે આપણે કયા ટોપિક બ ડિસ્કસ કરીશ.
આપડે ટોપિક, આપડો એક સારું ટોપિક છે એજ્યુકેશન કે ઈમ્પોર્ટન્ટ છે એના માટે
હુ પરી પરીક્ષા હા આજના દિવસોમાં આપ તમે જોશો તો ભારતના એકસો છતીસ કરોડ જનતામાંથી એટલે ઘણા બધા લોકો એટલે ત્રીસ કરોડની આજુબાજુ સંખ્યાએ જે બી છાત્ર છે એ લોકો ભણે છે એ ભણવાથી એ લોકો ન ખૂબ જ વિકાસ થાય છે દેશનો વિકાસ થાય છે અને ભણવા માટે આપણું દેશ ખૂબ જ આગળ વધી ગયો છે અને એનાથી આપણે કોમ્પિટિશન આપવા માટે ઘણા બધા એટલે તમે જોશો તો ઘણા બધા લોકો અહં જાપાન ને આઉ જુદા જુદા કંપનીઓથી કમ્પેરિઝન કરી શકીએ છે તો આપણેે એવું કરવું જોઈએ કે જીવનમાં આપણે બહુજ એટલે ઘ એજ્યુકેશન એટલે પરીક્ષાને ખુબ જ મહત્વપૂર્ણ આપવું જોઈએ તમે શું કે છો
તમારી તમારી તમારી વાત આ એગ્રી કરું કેમકે આ ટમે આ આ ટાઈમ જે ચાલતું છે આપડા કેમ કે એમાં એજ્યુકેશન એટલું ઇમ્પોર્ટન્ટ છે. કે ભાઈ તમે એજ્યુકેશન નહી કરેલા હોય તો તમને આજના ટાઈમ જોબ બી નહી મળે જો તમે ટવેલ્થ પાસ હોય કે કેમકે આજના ટાઈમ પર બધું બધું એટલે એઆઈ આવી ગયું ઓનલાઈન થઈ ગયું બધું એવું થઈ ગયું ને ભાઈ કે તમે પૂછો ના કે તમે તમને છ ના એટલે તમને બેચલર ડિગ્રી જોુએ જ.
ના ના ઘણી સાચી વાત કેમ કે અહિયાં શું છે આપડા જે હિન્દુસ્તાનમાં જે કે ભારત માં એવું હોય કે એટલે આપણને આપણને જેવી આપણા માટે પરીક્ષા વધુ જોયે કેમ કે નાના નાના લોકો સુધી એટલે બાળપણથી મોટા થયા સુધી આપણને પરીક્ષા આપે ને એટલે એ આપણને જે બી જરૂર હોય એ એનાથી જ પૂરું થશે કેમ કે ઘણા બધા અહીંયા જે જે બી આપણાં પેરેન્ટ્સ છે ને મા બાપ છે એ લોકોએ આપણને ખૂબ જ સપોર્ટ કરે છે બચપનથી જ લઈને હમણાં સુધી કે તમે પરીક્ષા આપો ખુબ જ આગળ વધો
એ તો છે કેમ કે ભાઈ જો આજના ટાઈમ પર ભણવાનું બો મેન છે. ને બો બધા છોકરાઓ હું લે આ ટાઈમે સિરિયસ નથી લેતા એ બધું જ વસ તુ ને એ લોકોને હું પછી ખબર પડશે કે ભાઈ જો મારા મા બાપા એમ કેતા હ તા એ હારું કેતા હતા થોડોક કનો એટલે એ લોકોને હું લાગે કે આ બધું સ્ટડી કેય એટલું બધુંઇમ્પોર્ટન્ટ ન થી પણ એમને એ લોકને ખબર નથી. એ લોકે પછી ફ્યુચરમાં જઈને એ લોકે જયારે ખબર પડે એ લોકોને કે ભાઈ એ લોકોને સ્ટડી કેટલું ઇમ્પોર્ટન્ટ હ તુ એ લોકો કે પેરેન્ટસ પેરેન્ટ્સ જે છે. કેમ ફોર્સ કરતા હતા એને એ લોકને પછી જ ખબર પડે એ લો નેમ
મુકેશ તુમ તમે બો સરસ કીધા આ ટિપ્પણી વિશે હું તમારી સાથે છું કેમકે જે પરીક્ષા હોય જે એક એક નાનપણ એટલે એક બાળકનો અધિકાર હોય તમે કહેશો કે આ જીવનમાં એટલે પરીક્ષા એટલે બહુ જ મહત્ત્વપૂર્ણ છે કોઈ બી કોઈ બી વ્યક્તિ હો કે કોઈ બી એટલે કોઈ બી બાળક હો કે કોઈ એટલે મોટા મોટા બાળકો હો એ લોકો માટે આજે પરીક્ષાએ જે કાર્ય કર્યું છે એમના માટે જે સફળ થવા મા ટે જે એમને જોબ મળવા માટે તો બો ઘણા બધા ફાયદાકારી બી છે. કેમકે પરીક્ષા કોઈને ક્યારેક ભી ક્યારેક ભી આપણે જીવનમાં નુકસાન નહી પહોંચાવે લોકો કોઈ કોઈ લોકો શું કરે છે કોઈ કોઈ લોકો હમ હમ કોઈ કોઈ લો પ શું કરે છે. કે જે પરીક્ષા કરે જેટલે કે તમે જ કહી લો તમે શું કરો છો કે જો તમે આઠવા સુધી ભણી લેવ અને પછી તમે સ્કૂલ કોલેજ ના જાવ તો તમને જરાક વાંધો આવે જીવનમાં રે જીવનમાં જીવી રીતે એટલે ઘણા બધા હાથ પેર મારવા પડે તમે માર્કેટમાં ઉતરવું પડે તો તમને કદાચ ખબર હશે કે શું એટલે માર્કેટ ચાલતું છે.
એ તો છે ભાઈ જો તમે કેટલા એટલે ભણી ને પછી બે ચલરની ડિગ્રી લઈને પછી તમને એ બધું જોબ ની કરવાનું હોય કેમ કે ટાઈલ્સ વેચવાનું એવુ બધું એટલે તમે એટલે ડિગ્રી લઈ લીધું. તો તમને હું કોઈ કરશે બી એટલે કોમ્પ્યુટર ચલાવવામાં ને તો કરશે તમે અકાઉન્ટરનુ તમારું અકાઉન્ટન્ટ જે જો હોય ઈઝીય એટલેએ કમ્પ્યુટરમાં વધુ જોબ હોય ને તમે બેચલર ડિગ્રી કરો તો તમને એ બધું જોબ તમને મડી જશે આજના ટાઈમ મેં એમ કેવા માંગુને પછી તમે ટુવેલ્થ પાસ હોય અને ટ્વેલ્થ ની બી ભણેલા હોય તમને પછી આવનો નાલા બધું શોરૂમમાં એ બધું જગ્યા જોબ કરવા પડશે. ને આજના ટાઈમ પર હું છે ભાઈ ખબર તમને પંદર વીસ હજાર આજના ટાઈમ પર કઈ નથી.
હુમ હુમ હુમ બરોબર કેમકે શું બો સરસ કીધું તમે આ આ ટીપ્પણી વિશે હું કેશું કે જે કોઈ બી વ્યક્તિ એ જે અભ્યાસને જે પરીક્ષા એ એ લોકોએ માધ્યમ થી દૂર કર્યા છે. એ લોકોએ આપણે બઉ એટલે ઈમ્પોર્ટન્સ નથી આપતા એ લોકોએ શું મહત્ત્વ નહીં રાખતા પરીક્ષા લીધે. એ લોકોને જીવનમાં ખૂબ જ લાભકારી હોય છે કેમકે કોઈ કોઈ લોકો એ લોકોનો પોતાનો સમય એટલે બરબાદ કરી રહ્યા છે. પરીક્ષા ના કરીને પોતાના અને બીજા કામ પર વ્યસ્ત કરીને શો એવું હોય કે લોકો ઘણા બધા લોકો એ લોકોનું મતલબ એટલે ભલા માટે પરીક્ષા કરી રહ્યા છે. તમે શું કહે છો! પરીક્ષા એટલે લાભકારી સાંભળવા આવે છે બધા લોકોથી કેમ કે અહીયાં એકસો ત્રીસ કરોડ જનતામાં ઘણા બધા લોકો પરીક્ષા ના ભી કરે કોઈને એવું ઈસ્યુ હોયને કઈ થઈ જાય તો બઉ
આજના ટાઈમ પર તમને મે કેવા આજના ટાઈમ પર તમને મેં કેવા કે છોકરા મોબાઈલ લઈને ફરે તો એ લોકો નું ધ્યાન પલાથી પહેલાથી એમ થાય કે ભાઈ મોબાઈલ ને દુકે એમ બધું રમાડવા માં નીકળી જાયે લો સ્ટડીમાં એટલું બધું એ લોકો ન ઈન્ટરેસ્ટ ની બી લાગે ને પછી પેરેન્ટસ લોક બી એમ એટલું બધું તો ફોર્સ ની કરાય પેરેન્ટસ થી કેમ કે પછી તમે છોકરા લોકોને મારો એ બધું ભણવા માટે એટલું બધું ફોર્સ કરો તો એ બધું પછી હારું ની મળે તમારીથી જેટલા થાય એટલે આજના ટાઈમ પર મારા હિસાબ થી તો છોકરાઓ કોઈ સિરિયસ નથી લેતા પણ જે જે લોકો સીરિયસ લે અછા કે જે લોકો એટલે બહાર ના દેશ જાય ભણવા માટે ને આવે પછી હારું પેકેટ લઈ ને હારું બધું લઈને આવે તો પેરેન્ટ્સ લોકોને બી પ્રાઉડ મુવમેન્ટ હોય કેમ કે નાલા નાલા છોકરાઓ એ લોકો જે એટલું સિરિયસ છે ભણવા માટે એ લોકો કંઈ કરે તો પછી પેરેન્ટ્સને બી એમ હારું લાગે. તો મારા હિસાબથી પરીક્ષા એ બધું થોડુંક સિરિયસ લેવા લેવા જોઈએ. બધાને કેમ કે પરીક્ષા તમે પાસ કરો અને તમે આગળ વધો તો પછી તમને થોડક થોડક તમે શીખીને આગળ જાઓ એમ.
નહી નહી બરોબર કેમકે શું છે કે પરીક્ષા ના વિષય બઉ એટલે માણસને ખુબ જ જરૂરી છે કેમ કે કોઈ દીકરા હો કે કોઈ દીકરી હો, આજની સમય ઉપર ઘણી બધી દી કરીઓ ખુબ જ આગળ વધી રહ્યા છે. કેમ કે
ની ની ચાલે, કઈ છોકરા છોકરી ની વાત નથી, એમાં હું છે ભાઈ તમે તમને આગળ બળવા આજના ટાઈમ પર હું છોકરા છોકરી કોઈ એમ લાગે જ ની કેમકે છોકરી, છોકરા કરતા વધારે આજે
હમ્મ, બરોબર બરોબર, બો બો ઘણા બધા એવી વસ્તુઓમાં છોકરીઓ એટલા આગળ વધી ગયા છે કે, એ લોકો છોકરાને એટલે કોમ્પિટિશન આપે છે, તા એટલે તટ રહે છે. કેમ કે જ તમે જોશો, તમે જોશો અહિયાં એટલે બહુ જ કોમન થઈ ગ્યું છે કે, છોકરા છોકરી વિશે કોઈ હમણાં ડિસ્ક્રિમિનેશન એટલે કોઈ બી વિવાદ ને કોઈ બી આવું કઈ થયું નથી, લોકો એકબીજાને માટે એટલે સફળ કરવા માટે બધું જ કરી લે છે.
આજના ટાઈમ પર તમે જોઓ, એટલે આજના ટાઈમ પર એટલું બધું થઈ ગ્યું ને, તમારા પાહે ઓપોર્ચ્યુનિટી એટલે સ્ટડી કરીને બી તમને એ બધું નહી એટલે સ્ટડી કરીને તમારું ફ્યુચર નથી, આજના ટાઈમ પર તમે રમીને, તમે જીમ જઈને એટલે તમે ફિટનેસ, તમારું ગેમ પ્લે એટલે બ દૂર પ્રમીન તમે આગળ બડદી શકો કૈયા ગેમમાં કા ખેલમાં, તે તમને કઈ ઇન્ટરેસ્ટ હોય બાસ્કેટબોલ, ફૂટબોલ આજ આજના ટાઈમમાં તમે જો ક્રિકેટ કેટલું પોપ્યુલર છે આપડા ઈન્ડિયામાં, એટલે કોઈ જે ન ની ભણી શકે એટલે જે ની પાસ થાય
ન ન તમ, તમે જે કેઓ ને સાહેબ જો એવું છે કે તમે જો કેઓ ને, એ તો બરોબર જ કેઓ કેમ કે, જે કોઈ રમતની ગેમ હો, કે રમતનું ખેળ હો ખળ હો, કે અભ્યાસ, હો પરીક્ષા હો, કે કઈ સપના જોવા માટે જે લોકો જોવે છે, એ લોકો આગળ વધવા માટે પરીક્ષા કરવી જ છે, કેમકે પરીક્ષા એવું એક માધ્યમ છે મનુષ્યનું, કે જીવનમાં આગળ વધવું હોય તો એ ખૂબ જ લાભકારી અને ખૂબ જ, એટલે બઉ આપણને
હમજી ગ્યો હમજી ગ્યો એ તમે હમજી ગ્યો તમારું વાત, એટલે મેં એમ ની કેવા માંગુ, મેં એમ કેવા માંગુ કે આજના ટાઈમ પર ઓપી ર્ચ્યુનિટી બો બધું સે, એટલે તમને આગળ ભાગવાનું હોય ને ને તમને કોઈ તો ઓપોર્ચ્યુનિટી બઉ બધુ છે એમ તમને કેવા માંગુ મેં. કે તમને કશે જગીને એમ એટલો તમને કઈ એમ કરવાનું હોય મોટું, તો તમારા પાસે બોહ બધું છે સવચનટી ને એમ એમ નથી આપણા ઈન્ડિયામાં એમ નથી કે તમે ભાઈ જસ્ટ પાડ વા એટલે પઢાઈ કરીને તમે બધું કરી શકો એમ નથી, તમે એટલેઇ પદ એટલે પઢાઈ કરીને તમે જોબ કરો એ બધું ન
નઈ નહી બરોબર, તમે એટલે અહિયાં, બરોબર બરોબર, કેમ કે અહિયાં છુ છે આજ કલ તો જે કોઈને છોકરી બી હોય એ લોકો બી એ લોકોને એટલે જે કોઈ બી એમનું જે બી પૈસાનો આવન બિઝનેસ હોય, એ લોકો એ લોકોમાં આગળ કરી રહ્યા છે, લોકો ખુબ જ સંતુષ્ટ છે કે જે કોઈ બી હોય એ એ લોકોની માટે જ હોય છે.
એ તો વાત
કેમ કે શું છે એમાં એમાં શું હોય, કે આપણને છે ને મહેશ, આ જીવનમાં ક્યારેક બી હાર ની માનવી જોયે આપણને કઈ બી કાર્ય કર્યા માટે આપણને હિંમત જોઈએ, આપણે સાહસ જોઈએ, આપણે જીવનમાં ખુબ જ આગળ વધવા મા આપડે પરીક્ષા જોઈએ પરીક્ષા એટલે અભ્યાસ અભ્યાસ કરીએ તો આપણેે આગળ વધીશું
એ વાત તમારી હાચી એ વાતથી મે એક્સેપ્ટ કરું આ તમારી વાત
હમ્મ હમ્મ તો એટલે એજ઼ કહેવાવા માંગુ છું તો કે જો ક્યારેક બી આપણને અ કંઈ બી દુષ્ટતા થઈ જાય